હાલો કેમ છો બધા મજા માને
હા હા હા
ત‌ આજે આપડે આપણે થોડી સોયલ મીડિયા વિશે થોડી ઘ ચર્ચા કરી નાખીએ હમણાં હાલે જનરેશન એવી છે કે ઇન્સ્ટાગ્રામ, અને યુટ્યુબ અને ફેસબુક, સ્નેપચેટ અને ટીકટોક પહેલા બહુ ચાલતું હતું હાલે ઇન્સ્ટાગ્રામ જ ચાલે છે અને બધે રીલ્સો બનાવે છે અને ફેમસ થાય છે અને ફેમસ થવા માટે માટે ઘણા બધા મરવાનું ટ્રાય કરે અને એમ પહાડો પરથી કૂદદે ને નદીઓ કૂદે તેમ બધું ટ્રાય કરે છે તમારે શું કેવું છે આ બાબતે
હા તમે કીધું તેમ સાચી વાત છે. હમણાં હું પણ એક યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી તેમાં હજાર સબ્સ્ક્રાઇબ છે. તે ગેંગ કરને અમે પણ વિડીયો બનાવતા હતા. એક મારો મિત્ર હતો પણ તેના હાથના હવે નહી બને કે તે તે એના વિડીયો બનાવતા હતા એ ખુબ જ સારી વાત હતી પણ હવે તેના હાથ ન એટલું બધું બનતું નથી એટલે અમે વિડીયો બનાવાનું કે એવું બધું ગ્રહ બંધ કરી દીધું અને હવે હું ન્યુવી યુટ્યુબ ચેનલ ખોલવા જઈ રહ્યો છે. ત્યાં ખાવાના બ્લોગસ કે અન્ય બ્લોગસ બનાવવાના લીધે હું ફેમસ થવા માંગુ છું અને તે ખુબ જ જરૂરી છે કે આપણે ઘણા પ્રકારના વ્લોગ અને અન્ય અન્ય પ્રકારની વસ્તુઓ બનાવા જો જેના કારણે આપણે ફેમસ થઈએ અને આપણે આપણા પણ ઈન્કમ સારી આવે જેના કારણે આપણને યુટ્યુબ પર
સારી આવજ
જે આપણે કરી હશે તેવું એક એક બે કલાક જેવું આપણે હ આપણે એક બે કલાક જેવું યુટ્યુબ પર આપશું તો આપણે વધારે ફેમસ થઈ જશું તમે પણ જે પણ યુટ્યુબ ચેનલ કરો તેમ કે એક કલાક દરરોજના આપો તો તમે રોજ ના આપો તો તમે ફેમસ વહેલા થઇ જશો અને જેના કારણે ખુબ જ સારું બનશે
હા તમે કીધું તેમજ યુટ્યુબ ચેનલ અમે મેપ પણ ખુલી છે અને યુટ્યુબ ચેનલ પર મારે ગેમરોનો વિડીયો નાખું છું મેં પબજી ગેમ રમ ઝુ અને પબજી ગેમ રમીને વિડીિયો નાખો અને મારા વ્યુ એક હજાર ઉપર જ આવે છે અને તેમાંથી મને પૈસા પણ મળ્યા છે અને ગેમો રમવાથી અ યુટ્યુબ પર વધારે અ લોકો જોય છે અને યુટ્યુબ ઉપર મારું અકાઉન્ટ છે અને અકાઉન્ટ મેં બનાવ્યું છે હાલે હમણા વધારે યુટ્યુબ પર સબસ્ક્રાઈબર છે મારા અ દસ કય મારા સબસ્ક્રાઈબર છો અને યુટ્યુબ પર મેં હા વિડીિયો નાખો અને વ્યુ ઘણા આવે છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ હ મેં આઈડી બનાવી છે મારી પ્રણવ પટેલ કરીને અને તેમાં હું ગેમરનોો વિડીિયો નાખું છું અને ગેમ અ સોશિયલ મીડિયા વાળું વધારે પડતું જ કરું છું અને હાલે હમણા સોશિયલ મીડિયા પર મારો ફેમસ થવાનો ન વિચાર છે અને તમારે શું કેવું છે તે બાબતે
હા હું પણ યુટ્યુબ ચેનલ તમે કીધું અમે ખાવાના્લોગસખો છો અમે ઘેરે ખાવાનો જે પણ બનાવે મારી મમ્મી કે એવું એ વિડીયો મે લખું છું અને હું પણ હમણાં સેકન્ડ હેન્ડ આઈફોન લીધું છે કે જેના કારણે યુટ્યુબમાં ચેનલ ખોલી શકું અને તે ખુબ જ જરૂરી કે તમે પણ તમારા પાસે આઈફોન હોય તો તમે ગમે તે ફરવા હરવા ના કે તમે ગમે તે સ્થળે જયા હોય તેનો બ્લોગ રાખી દેવાનો અને તે તેના લીધે આપણી ઈન્કમ પણ સારી આવે છે અને તમે કીધું તેમ કે ઘણા પ્રકારના આપણે શોચ પણ છે જેમ કે આપડણે કોઈ પણ રમત રમીએ તો પણ તેના વિડીયો પણ આપણે નાખી દઈએ મ કે પબજી હું પબજી ની ચે બ ના તેથી ચાલુ કરલી હતી તે આજે હ સબસ્ક્રાઈબર તો ઓછા છે ત્રણસો કે પણ તે મને તો બહુ ગમે કે હું તેને થી પણ બ્લોક લાગતા હતા અને જેમ કે ટોટલ ગેમિંગ ના વિડીિયો પણ ખુબ જ સારા આવે છે અને કે અન્ય પ્રકારના વિડીિયો પણ ખુબ જ સારા આવે છે
હા તમે ગીરધમાં જ ગેમા રહ ના હો પણ વિડીયો નાખું છું અને ગેમરો પણ બ ઘણા છે જોનથોન છે ટોટલ ગેમિંગ છે આ બધા એ લોકો મોટા મોટા ગેમરો છે અને એ લોકોને પણ અનુભવ ગમવાનો બહ વધારે છે એ લોકો યુટ્યુબ પર નાખે છે અને હું પણ જોઉં છું અને મારા પણ વિડીયો નાખું છું યુટ્યુબ પર અને એમ જોવા જોઈએ તો એમાં સારું પડે છે અને પૈસાઓ પણ આવે છે અને ઇન્સ્ટાગ્રામ પર હું મારી આઈડી બનાવી છે તેમાં હું રીલ્સો નાખું છું અને હ પોસ્ટ કરું છું તેના પણ મને મળે છે અને ગૂગલો મને પણ એ લોકો પોસ્ટ કરવા કહે છે અને ઇન્સ્ટાગ્રામ પર અને સોશિયલ મીડિયા ન એમ ક્રો એમ જોવા જઈએ તો આપડે વધારે થાય છે તે માટે ગૂગલો પણ આપણોને પૈસા આપે છે તમે આ બનાવો તો તમને હું પૈસા આપીશ તમારે શું કહું એ બાબતે
હા તમારી વાત સાચી છે કે આપડે એવું બધું એપ નો ઇસ્તેમાલ કરે ગૂગલ પર એવા પણ ઘણા બધા અપલોડ કરવાના પિક્ચર એવા તે અમુક પૈસા બળ છે આપણે ગૂગલમાં જોબ કરવી જોઈએ છેએ અને એ સોશિયલ મીડિયા ખુબ જ પાવરફુલ છે કેમ કે સોશિયલ મીડિયાને કારણે અન્ય બધા ખૂબ જ સારું એવું થઈ જાય છે જેમ કે મેં સોશિયલ મીડિયા પર કંઈપ પણ પોસ્ટ કરું
કોના પણલા દ નહી
હમણાં ની તેના લ આવાજ ખાવાની આપને ખુબ જ મજા પણ આવે છે અને જેના લધે એ ખુબ સારું પણ લાગે છે કે આપડણે તેવા પ્રકારનો આપણે ઇસ્તેમાલ કરવો જોઈએ સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારના ચેનલો આવે છે વ્લોગસ પણ ખૂબ જ જોયા છે અને સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારની આપણને હ પેલું મળે છે જેમ કે ઓનલાઈન સ્ટડી ખુબ જ સસ્તી પડે જેમકે યુપીએસસી એ બે લાખની એવી કોચિંગની ફી લે છે અને તે આપને આપણને ફ્રીમાં જ યુટ્યુબ પર ઘણી બધી અવેલેબલ થઈ જશે સરકારી એક્ઝામ ક્રેક કરવાની હોય તો ખૂબ જ સારું છે કેમ કે દરરોજના છ છ કલાક વાંચશો તો તમે આસાનીથી યુટ્યુબ ચેનલ જોશો તો તમે બેંકની એક્ઝામ કે અન્ય યુપીએસસી કે
તો એકદમ
મ આ આસાનીથી ક્લિયર
તમે કીધું તે યુટ્યુબ પરથી ઘણું બધું શીખવાનું પણ મળે છે અને ઘણું બધું જમનો ફ્રીમાં તાસ કે કોઈ પણ એવા હોય કે ફ્રીમાં મળી જાય છે અને આ વાંચવા માટે બધું ઘણું બધું યુટ્યુબ પર ફ્રીમાં મળે છે અને ઘણા બધા લોકો વાંચે પણ છે અને યુટ્યુબ પર એવું એક વસ્તુ છે કે સોશિયલ મીડિયા પર વધારે ફેમસ છે યુટ્યુબ પર ઘણું બધું અ અમે પણ વાંચ્યું અને પરીક્ષા ઓ કે કોઈ પણ એમ જોવા જોઈએ તો ઘણી બધું અમે કરીએ છે યુટ્યુબ પર યુટ્યુબ પર અમે છે યુટ્યુબ ચેનલમાં અમે પૈસા પણ કમાઈ રહ્યા છે ને વાંચ્ય છે પણ બીજા લોકોનું પણ યુટ્યુબ ચેનલ જોઈએ છે અને તેમાં પણ અમે સારું પડે છે અને તેમાં આ સોશિયલ મીડિયા એવું વસ્તુ છે કે આપણે ફેમસ થવું જ છે અને સોશિયલ મીડિયા પર આપણોને પૈસા પણ વધારે મળે છે અને ઇન્સ્ટાગ્રામમાં ઘણું બધું જોવા મળે છે ન્યુઝ અને આ બધું જોવા માટે ઇન્સ્ટાગ્રામ આપણુંને માં બનાવવામાં આવ્યું છે તમારે શું કેવું એ બાબતે
એ તમે કીધુંતે અમારા ગામમાં એક ટિકટોકને આવેલું હતું પેલા કે ત મે નાનો હતો ત્યારે મને ખબર નહ હતી કે તેના પાસે યુટ્યુબ ચેનલ બનાવા પણ અમારા મામા ના બજુ ને અ વિડીયો બનાવતા હતા પણ જોતા કે એના જે પૈસા મળે તે એવું મને ખબર નહિ હતું ત્યા તો હું ત્યારે લાગી જતી પણ તે પછી મને ખબર પડી ઇન્સ્ટાગ્રામ ને ઇન્સ્ટાગ્રામ પર તો ઓછી રીલ હું બનાવું છું પણ યુટ્યુબ પર મને ખુબ ગમે છે કે કારણે હું ફેમસ થયો છું અને જેના કારણે મારા વ્યુ આવે. ઘણી બધી પ્રકારની ઈન્કમ પણ આવે છે. અને જેના કારણે ખુબ સારું પણ છે, જો આપણે એવા પ્રકારનો ઇન્કમ ઉભી હવે તો કીર્તિ ખૂબ જ જરૂરી છે કે આપણે અ આ પ્રકારની એપનો ઇસ્તમાલ કરવો જોઈએ કે યુટ્યુબથી માંડીને અન્ય પ્રકારના ઘણા બધા વ્લોગ અને અન્ય વધુ જોવાથી પણ આપણને ખુબ જ મનોરંજન થાય છે. હું પણ જયારે પણ ફરવા જાઉ ત્યારે યુટ્યુબ ચેનલ અને વ્લોગસને એવું બનાવું છું.
હા ત
રોજ. જોવા મળે છે. જેથી કરીને એવું પર આપણે ધિયાન રાખવું જોઈએ. તમારે શું કેવાનું આ બાબતમાં.
. કાલે હું ઉપરા રહ્યો હતો ત્યાંનું મેં વ્લોગ લાખિયું હતું. અને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
અને વાદોળો પણ આવી જાય છે અને નાખ્યું હતું. યુટ્યુબ પર મેં ઘણુ તો મેં અ મારા બે અકાઉન્ટ બનાવ્યા છે. ઓછા છે હાલે. એક હજાર જ છે. સબસ્ક્રાઈબર અને મેં ફરવાના વ્લોગ છે તેમાં અને મારા વ્યુ પણ આવ્યા છે. અને ઘણું બધું મે સો સોશિયલ મીડિયા એપ. વ ઘણી બઘી મસ્ત થવા માટે કે‌ ઘણુ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
હોવો જોઈએ અ કોઈમાં પણ આ ચર્ચા થાશે. ત્યાં થવાનું માટે એક જ કારણ છે કે આ આ મૂવીમાં પણ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
લઈ શકે આપણ ને તે માટે પણ આ એવું વિચારવું જોઈએ કે બ્લોગ કે યુટ્યુબ પર નાખવું જો તમારે શું કે એ બાબતે. .
એ વાત સાચી છે કે આજકલ યટ્યૂબ પર ઘણા બધા વ્લોગસ અને સોશિયલ મીડિયા ટ્વીટરમાં આપણને ઘણી બધી માહિતી મળે છે. કોઈ પણ દેશમાં કે અન્ય દેશમાં કઈ પણ થિયું હોય એ ટ્વિટર પર બધા પ્રધાનમંત્રી આ ઘણા બધા દેશના પર ટ્વીટર ટ્વીટ કરી દે છે કે કોઈના પણ હમલો થયો હોય તો પણ તેના પર ટ્વીટ કરી દે કે તમે આ ખોટું કરી રહ્યા છે. એટલે ખોટું દુનિયામાં ચાલે નહી એટલે ટી સોશિયલ મીડિયા ખુબ સોશિયલ મીડિયા એ ને પેલાથી મીડિયા ને તો ચોથો સ્તંભ ભારતનો માનવામાં આવે છે. કે જેના કારણે કોઈ પણ અવાજ આસાનીથી ઉઠાવી શકાય છે. હમ્મ પેલા જો પ્રધાનમંત્રીને એવા સારા કામ કરે તો પણ એવો બોલે છે. તેઓ સારા ન કરે તો પણ બોલે છે અને તે ખુબ જ જરૂરી છે કે આપ આપણે સોશિયલ મીડિયાનો ઇસ્તમાલ સારી રીતના ઇસ્તેમાલ કરો જોઈએ અને સોશિયલ મીડિયાને કારણે ઘણા બધા તો આપણને અ બ્લોગ્સ અને અન્ય પ્રકારના બ્લોગ્સ જોવા મળે છે અને અ તેજ.
હા તમે કીધું તેમ જ સોશ્યલ મીડિયા એક સરકારે ગાડીઓ છે પણ આ સ અ સોશિયલ મીડિયા એ મોડી રાત્રે ગાડી . મોદી સાહેબે સારુ કર્યું છે સોશિયલ મીડિયા હમણાં વધારે પડતું ચાલી રહ્યું છે. હવે સોશિયલ મીડિયા પર ઘણા બધું ટ્રેન્ડિંગમાં ચાલે છે. હાલે તો હમણાં ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જ ચાલે છે. યુટ્યુબ પર તો ઘણા બ્લોગસો અને ખાવાનું પીવાનું બધું અને બધું જ બનાવવામાં આવે છે. જેમ કે ભ વાંચવાનું પણ આવે છે અને રમતો ગમમતોનું પણ. નાના બાલકો લોકો માટે આ યુટ્યુબ એક બેસ્ટ છે. આ નાના બાળકોનું માટે આ એવું એક વસ્તુ છે કે યુટ્યુબ પર અ વાંચવાનું પણ આવે છે રમવાનું પણ આવે છે અને જોવા માટે પણ એક બેસ્ટ છે પણ હા મેં પણ કર્યું છે કે યુટ્યુબ પર ચેનલ બનાવી છે અને રમતો ગમતો માટે ચેનલો નું નાખ્યું છે અને વાંચવાનું પણ નાખ્યું છે અને મારા ઘણા બધા ફ્રેન્ડોએ મને કહ્યું કે વધારે નાખવો અને હુંું નાખવાનો છું તો અને ઇન્સ્ટાગ્રામમાં એવું એક વસ્તુ છે કે ઇન્સ્ટાગ્રામમાં શોર્ટમાં આવે છે પણ શોર્ટમાં એ જોવા માટે ઘણા બધા લોકો રીલ્સ જોય છે અને રીલ્સ જોવા માટે ઘણું બધું ફેમસ થવામાં છે તમારે શું કવું એ બાબતે
હું તમારી વાત સાચ ઠીક ખુબ જ પાવરફુલ છે અહી તે ઘણા પ્રકાર આપને માહિતી મળે છે અને એના લીધે ઘણા ગામડા વિસ્તારમાં પણ બાળકો ભણી શક્યા છે જો અમારે પણ વાત કરીએ તો સીએ ની એ ખુબ જ મોઘી ંગ આવે છે પણ તે ઓનલાઈન ખુબ જ સસ્તી મળે છે હું પણ જયારે પણ કરા ત્યારે એ કોચિંગ જ ઓનલાઈન કરા જેના કારણે આપને સ્ટડી પણ ખૂબ જ સારી થશે અને તે ખૂબ જ જરૂરી છે આ પ્રકારની માહિતી મેળવી જોઈએ અને સોશિયલ મીડિયા એ ખુબ જ